જય શ્રી કૃષ્ણા.
હલો.
હલો, અવાજની આવે?
આવે.
જય શ્રી કૃષ્ણા, આમ બોલો.
જય શ્રી કૃષ્ણા.
હ શું થાય.
શું ની થાય શું કેમ છો?
મજામાં તમે પણ કેમ છો?
શું બોલોસો.
આમ કેવું કે તમે કેમ છો?
મેં બી મજામે છુ હું
સારું હ શું કરો છો.
હલો.
હલો.
હલો.
હલો. હલો.
હલો. હલ હલો.
આવાની અએ.
હાલો.
નેટવર્ક માં આવો ને અવાજની એરી કે થાને મારી. હલો.
હલો. હલો. હલો
હલો
હલો
હલો
હલો
હલો
હલો
હલો
હલો
અવાજ નહી આવે
અબેવેરી
મુજ કોઈ આવાજ નહીં આવતી તમને હેલો
હાલો
નેટવર્કમાં આવીન વાત કરોને
નેટવર્ક મે શું
ક્યાં છે અત્યારે
હમ
તમે ક્યાં છો અત્યારે હલો આમ બોલું કે તમે ક્યાં તો
મું મજામાં છું
ઉકોસો હલો
તમે શું કરો છો
હું કઈ નહી કરું તમારી આવાજ એમ કે તર આવતી
છૈન અવેલી હલો
હાલો આટલા ધીમા ધીમા કેમ બોલો
જોરું બોલીને
હ સારું ખાઈ લીધું
હા તમે ખાઈ લીધું
અ નાશ સુુ ક દુંસે
હમ રોટલી નઈ બનાવી કે
માણાન
હમ સાક શું બનાયુ
ખબર નથી મને
તમે નહી ખાધું
ના ખાવાનું છે બાકી છે હજી મારે
ઠીક છે
તમે તો ખાઇ લીધું
હા તમારી તબિયત ઠીક થઈ ગઈ છે
હા થોડી બહુ ઠીક છે
ઠીક છે
કાલ પાસો જવાનું છે દવાખાને મારે હજી
હ
તમે ત્યાં ક્યારે આવશો
ક્યા
તમે અહિયાં ક્યારે આવશો
બાદ મે આવશું
પછી આવ સો ને
હમ તમારું બાળક ભણવાને ગયું છો કે
ના ગયો છોકરો લેશે
ઠીક છે તમારી દીકરી શું કરે છે
આ ઊંઘવાનું કામ છે એને તો ઊંઘે છે એનું કામ કરે છે
હમ
હમ મમ્મી ક્યાં ગયા ગયા કામ ઉપર મમ્મી
ગયા
ઓ સારું તમને પપ્પા
પાપા ભી ગયા હું એકલી સુંં ઘરે એ
તમે એકલા શો
હા
પૂરો દિવસ શું કરવાનો ત્યારે એકલાસો કામ તો બધું પતિ ગયું
હમ હું પઢાઈ કરું છું
ભણો શો તમે
હમ
સારું કેટલા વાણો છો
સેકન્ડ ઈયર‌ ભણું છું મારે એક્ઝામ લગતા થઈ ગયા છે ને
એક્ઝામ આવવા વાળા‌ છે
હમ તો ભણાઈ કરો સું
હ એને ભણવાનું હોય તો મારા ભાઈ કેટલો ભણે છે
મારે એ પઇકી તો પણાઈ વેગી છે
હોય ગને
હમ
સારું
ઠીક છે આવર
હા પહેલાં લલિતાબેન ક્યાં જાયશે
હમ
લલિતાબેન ક્યાં છે તમારે ભાભી પેલા મારે મામીસા
હું
ક્યાં સવાય
માણલ ગરપ્ય છે
અને સોપરી ગઈ છે જતી રહી લેશે
હ છોકરીને છોકરો દો ન ગયા લેસન
બેાઈ જ હશે
હા
સારું પેલે મારે નાનીને ઘેર ગયા કે નહીં ગયા મારા મામ્યાને ઘેર નાનીને ઘેર
નહી
હમ
કેમ બોલો છો
વા કે હું કે મા નાનીને ઘેર ને મારા બેાઈ મામ્યાને ઘેર ગયા કે નહી ગયા
ની ગઈશું.
નહીં ગયા હ ને
હમ.
તમને વડાપપ્પાની ઘેર
બડાા પાપ્પાને ઘરે બ ન ગઈ.
કેમ નહી જ ગયા તમે.
હલો.
હલો.
હા.
એમ કે હું કેમ નહીં ગયા હતા તમે.
બાદમાં જાઉં છું.
બસ જા એને
હમ.
સારું કઈ વાંધ ન
હમમ
તમારે પેલા હેમા ભાભી અહિયાયા દિલ્હી ત અહિયાયા થના તો જતા યયા
હ દ ત રહ્યા. હુ
તમ મલ્યાણ નઈ.
હમ.
તમને નહી મળલ્યા.
મલે મલ્યાને.
મળ્યા તમે ક્યારે ગયાવે.
કાલે.
કાલ ગયા તજ પહચી ગ હ પેલા તમે વોટ્સઅપના ઉપર સ્ટેટસ કેનો લગાવ છે. હેપી બર્થ ડે ડીડી.
હેમા ભાભીને બેનનું લગાવું છે.
હેમાં ભાભી ને બેણનુંસ
હા.
હું જોયું કે મને લાગુ પણ કે હેમા ઓભી ન બેન્ડ પછી મને શું ખબર આ બેન હોય ના હોય.
હા હેમા ભાભી ને બેહેનનું.
મોઠ બેન્ છે.
હા.
ઓ સારું કેટલી બેન છે એ.
એક બેન છે.
તો હેમાભાભી એને નાના છે.
આ . હેમાભાભી કેક ભાઈ છે.
અચ્છા એક ભાઈ બે બેનને.
છે .
બે એ નથી બડે છે. અચ્છા બે બેહેન બડી મોઠી છે, અને ભાઈ બેનો નાનો છે. હ બવ સારું ને બે સો શુકિયાશેને શોકરોને ઓ સાર
હ કે બેન કે દઈ છોકરા છે.
બેનને બે છોકરા ના હેમાભીને બે છોકરા
છોકરીયા.
હા સોરી બે છોકરીિયા અને એક બેનને બે છોકરા ને એક બેનને બે છોકરીયા હા તો હારું છે.
હે.
ના, કયનીકેવ.
ઠીક છે.
તમારે વે નાના ભાભી નું?
હે.
તમારે પેલા નાના ભાભી ન શું છે, છોકરા છોકરી છે કે નઈ છે.
નિશે.
હવ.
લગ્ન થાયને સાલભર બી નહી હોયશે ને.
આવ લગન થાય સારવાર ન થયોને.
હા.
ઓ સારું.
ઠીક છે.
હમ્મ.
ઠીક છે.
ઠીક છે અને આવજો હા.
હમ્મ તમે ભી આવજો.